હલો
હા ભાઈ શું કરે મજામાં શે ને
હા ભાઈ મજામાં એકદમ મસ્ત
હું કેઈ પરીક્ષા પતી ગઈ કે
બાકી શે ભાઈ પરીક્ષા તો પ્રેક્ટિકલની પૂરી થઈ ગઈ પણ હજુ થિયરી એક્ઝામ બાકી જ શે
હમ હમ કેવી ચાલે તૈયારી
તૈયારી તો એકદમ મસ્ત ચાલતી શે એકદમ પેલો નંબર લાવી શકાય તેવી તૈયારી
એવું કે અમ ભી કઈ નઈ તૈયારી કરતાશે
હા હ શું તમે મને એક્ઝામ ની તૈયારી વિશે કઈ કેશો જેથી કરીને મેં સારું મારું પફોમન્સ આપી શકુ
એક્ઝામની તૈયારી ને તો હું સિલેબસ બધો કમ્પ્લીટ એમ તો કરી જ લાયગો છે પણ જે મેન મેન ટોપિક ર તેના પર વધારે ધ્યાન આપજે
હા ભાઈ કરવા જ પડશે કારણ કે અત્યારે તો હાલમાં ભણયા વગર કઈ ચાલે નથી અને આપની મોંઘવારી પણ એટલી બધી વધી ગયેલી છે જેથી કરીને આપને કોઈ પણ લેવાનું ખાવા પીવાનું એ વધારે આપને લઈ શકતા નથી એટલે એ રીતે પણ આપણે કઈ કરીને ભનવું પડે જેથી કરીને આપણે કઈ મોટા માણસ બનીએ એ બીશે અ તમે
કેસમાં તો કઈની તહેવારો એન્જોય કરીયા ઓળી ધૂળટી તમે એન્જોય કરીયુ કે ની
હા ભાઈ થોડોક એન્જોય કરો પણ અમારી એક્ઝામ હતી એટલે તેથી કરીને વધારે બી એન્જોય કરાયું નથી કારણ કે પ્રેક્ટિકલની એક્ઝામ હતી એટલે વાંચવા પડ્યું પણ ઘણી સારી સારી રીતે આનંદ પણ મે માયનો કારણ કે અ એક્ઝામ ના કારણે કોઈ આપણે તહેવારો ઉજવીએ એ શક્ય નથી એટલે સારી રીતે ઉજવ્યો
હમ એ તો હારી વાત ધૂળતી ના તહેવારમાં રંગ થી પાણી થી થી બધા રંગ લગાવવાથી બીમાર પડી જથી એઝામ બરાબર ન અપાય તે ભી થઈ શકે બીમાર એક્ઝામમાં બીમાર પડવું એ બો ખરાબ કેહેવાય શે. કેમ કે એવા ટાઈમ પર આપણે બીમાર પડી જઈએ તો આપડી એક્ઝામ ભી સારી નહી જાય ને બીમાર રહેવાથી આપણું જે સિલેબસ કમ્પ્લીટ કરવાનું બાકી હોયને આપણે જે કરવા માંગતા હોય એ બી નહી થાય શકે
હા એ બી સે ભાઈ
આ સમયમાં ખુબ સાચવીને રજે ને બધું બહાર ન ખાવાનું ઓછું રાખેજે ઠંડુને એવું કેમ કે બીમાર પડે તો તે હિસાબે પછી એઝામ ની તૈયારી નહી કરી શકે
હા હ હા ભાઈ એ બી છે મારો અત્યારે જ એફઆઈ પૂરું થવાનું છે અને મારો અ કોલેજમાં બીકોમ કરતો તો મને એના વિશે કઈ કેવું કે જેથી કરીને મે મારો કોલેજ ના ત્રણ વર્ષ પૂરા કરીને આગળ કઈ અ સ્ટ્રીમમાં જવું જેથી કરીને અને કયો કોર્સ કરું જેથી કરીને મે સારી અ નોકરી મેળવું અને સક્સેસફુલ થાવ
સારી નોકરી એ તો તને જે ફિલ્ડમાં જવું ગમતું રહી જે તને ફિલ્ડ ગમત રહી જેમાં તને વધુ રસપટ રહે તેવી ફિલ્ડ તું લે હે તો તને આગળ વધવાનુભ સારું લાગ ને તું કઈક કરી શક શે ને જો તું તારી મનપસંદ ની સ્પીલ લેશે જે જે વિષયમાં તને રશે તે વિષયમાં તું લેશે તો તું આગળ ભી વધી શકશે બીજા ના કહેવાથી તું ગમે તે વિષય નહી લેતો ને તને જે લાગે તે હિસાબે તું આગળી જ જે.
હા એ બી છે, ભાઈ આ બીજી વાત એ છે કે આપને એક્ઝામમાં વાંચીએ યાદ નથી રેતું મને પણ એવું ઘણી વખત થયું છે શું તમે આના વિશે કંઈક કેસો કેવી રીતે આપને યાદ રાખી શકીએ અને સારો પફોમન્સ આપી શકીએ એક્ઝામમાં.
એક્ઝામમાં ઘણી વખત આપણને વધારે પડતા ટેન્શન લેવાથી જે આપણે વાંચેલું રે તે ભી યાદ નથી રહે તું. એટલે ઓછું ટેન્શન લઈને આપડું મન શાંત રાખવું જોઈએ અને જેથી આપણે જે વાંચેલું છે, તે આપણને એક્ઝામ ટાઈમ પર યાદ ભી આવે અને તું યાદ રાખવા માટે જ્યારે વાંચવા બેસે ત્યારે લ લખીને વાંચન કરે ને તે તને વધારે સારું બને અને તે યાદ ભી ઘણા સમય સુધી રે એ એટલે તું મારું મને તો વાંચીને લખવાથી લખતા લખતા વાંચવાથી આપણા મન અને મગજમાં આ આપડા બે સેન્સર્સ કામ કરે છે તેથી આપણે વધારે યાદ બી રહે છે ને પરીક્ષા એક્ષામ ના સમયમાં આપણે શાંત મન રાખવું જોઈએ જે શાંત મન રાખીને આપણે પેપર લખવું જોઈએ જેથીથી આપણને બધું યાદ રહે આપણે જે વાંચેલું રે તે આપણને યાદ ભી રે.
હા ભાઈ તમારી વાત સાચી છે, ઘણી સાચી વાત છે, કારણ કે અત્યારના જમાનામાં જોઈએ તો કોઈ પણ માણસ ઘણા બધા નાનપણથી જ ટ્યુશન અનુભવે છે, દુનિયા છે, જેથી કરીને તેઓ ટ્રેસ અનુભવે છે, અને વાંચવા બે છે, ત્યારે એમની આગળનું યાદ નથી રેતું આ ઘરના અમુક આમ તેમ રહી જેથી કરીને તેઓ સ્ટડી પર સારી રીતે ફોકસ કરી શકતા નથી પણ તમે જે કીધું એ લખીને વાંચવાનું સારી રીતે કરવાનું તો એ આપણે કરી શકી યે બરાબર તમારી વાત સાચી છે અને મેં પણ ઘણા બધા પ્રયોગ કરેલા છે કે આપણે કરી શકીએ કે અ વાંચવા બેસીએ ત્યારે આ પ્રાણાયામ કરીએ જેથી કરીને આપણે આ દિમાગ ઉપર સારી રીતે કંટ્રોલ મે મેળવી શકીએ અને સારી રીતે પફોર્મન્સ કરી શકીએ આમ બીજી વાત એ છે કે આપણે કઈ ફિલ્ડ ચૂઝ કરીએ અને તે તેમાં કેવી રીતે આપણે સારો પફોર્મન્સ આપી શકીએ જેવું કે અ આપણે કોઈને સલાહ આપવી જોઈએ કે તમે કેવી રીતે એક્ઝામની પ્રિપેર પ્રિપેરેશન પણ કરી શકો.
એક્ઝામની પ્રિપરેશન તો જો એક્ઝામ આવવા પહેલા તમે જે મેન મેન ટોપિક હોય તે જ પૂરું કરવું જોઈએ તે તેને સલાહ આપવી જોઈએ કે જે તને યોગ્ય લાગે જે આઈ એમ પી ટોપિક છે તે તે ટોપિક પહેલા તેનું પ્રિપરેશન કરવું જોઈએ જેથી એક્ઝામ વખતે આપણને એવું ના લાગે કે આપણે પ્રિપરેશન બરાબર ના કરી એટલે બધું જ આપણે વાંચી લેવું જોઈએ એ આપણે એક્ઝામ પહેલાથી જ તેની તૈયારી રાખવી પહેલાથી જ તેને પ્રિપરેશન કરવી જોઈએ એક્ઝામ નજીક આવવાથી આપણે વા વધારે પ્રિપરેશન નહી થઈ શકે આપણને જોઈ તેટલો ટાઈમ નહી મળી શકે એટલે આપણે પહેલાથી જ તેની પ્રિપેરેશન રાખ આપી દે અને બીજું તો
તમારી વાત હમ્મ આ ઘણી બધી સારું છે પણ અમુક વાર આપણને જોઈએ કે આપણે જે સિલેબસ પતાવવાનો હોય તેને સાચા ટાઈમ પર પૂરું કરી શકતા નથી તો તે અપ આપ કેવી રીતે કરીએ જેવી કે આપને આ અમુક તારીખ આપેલી હોય એક્ઝામની અને તે એક્ઝામની ડેટ પર આપણે આવતા આવતા તો આપણે તે સિલેબસ પૂરો જ થતો નથી તો આપણે કેવી રીતે કરી શકીએ
એના માટે આપડે એટલો સિલેબસ પૂરો જ કરવો જોઈએ મેન મેન ટોપિક તે સિલેબસ પઠાવવા માટે આપણે બધા જ આખી બુક વાંચવાની જરૂર નથી પણ જે તેમાં મેન મેન ટોપિક રે તે ટોપિક આપણે લઈને તેનું આપણે તૈયારી કરવી જોઈએ આખી બુક આ આઈ એમ પી છે, પણ તેમાંથી જે મેન મેન ટોપિક રે તે આપણે પરીક્ષાને તને લાગે કે એઝામમાં એકદમ આઈ એમ પી છે આ સિલેબસમાં પૂસા હેજ તેવા ટોપિકને લઈ તે સિલેબસ પૂરો કરવો જોઈએ કેમ કે તેના હજુ એક ટાઈમટેબલ બનાવો જોઈએ કેટલા સમયમાં મારે સિલેબસ આ પતાવો જોઈએ તે ટાઈમટેબલ પ્રમાણે તું ચાલશે તો તારા એક્ઝામ પહેલા બધું સિલેબસ કમ્પ્લીટ થઈ જશે.
ચોક્કસ ભાઈ ચોક્કસ અ મેં આ તમારી વાત પર આ જોર કરી અને તે મેં મારા જીવનમાં નિભાાવવા કારણ કે આ ઘણી બધી જરૂરી વાત છે અને જેથી કરીને આપને આ સફળી થઈ શકી છીએ અ બીજી વાત એ છે કે આપણે આ કોલેજ લાઈફમાં ભનવાની બાબતમાં અમુક વાર ઘણા ગંભીર રહી છીએ કારણ કે અમ કોઈ પણ વ્યક્તિ ભનવાને એ મજા તરીકે નથી માનતો ને એક તરીકે માને છે. તો આપને કેવી રીતે કરીએ એક આનંદ તરીકે બનવું જોઈએ કે પછી ટ્રેસ લઈને પછી બનવું જોઈએ.
જો મિત્ર જી કોલેજ લાઈફ એવી છે કે જેમાં આપણે આ કઈ બનવા માંગીએ જીએ એ સમય જ એવો શે કે આપણે કઈ કરી બતાવો જોઈએ પણ તેને એકદમ ટેન્શન લઈને જીવવાનું નથી તેને આપણે આ સમય ભી એવો શે કે જેમાં આપણે થોડીક આરામથી જીવવાનું જીવનને જીવવાનું અને એ તો સેજ કોલેજ લાઈફ આપણે કોલેજ નું બી એમાં બી આપણે ભણવા પર ધ્યાન આપવું જ જોઈએ પણ એકદમ તેમાં ખોઈ ન જવા જોઈએ તેમાં એટલું ટેન્શન લેવાની જરૂર નથી એટલી બધી કે જેના કારણે આપણા આપણા શરીર પર અસર પડે જીવનમાં ભણવાનું તો શે જ પણ તેને આપણે ટેન્શન લઈને ટેન્શન લઈને ભણી શકાતું નથી એટલે આપણે સારા મગજ થી અને ખુલ્લા મગજ થી ભણવું જોઈએ જો ટેન્શન લેવા ટેન્શન લેતા લેતા ભણહું ભણતા વ્યક્તિને કોઈ પણ વસ્તુ તેને હાસિલ નહી થાય, જો તે કંઇ જરા જરા વારે ટેન્શન લેતા હોય તો તેનું માનસિક સંતુલન બરાબર ન હ એટલે ટેન્શન લેવા વગર ભણવામાં રહેેવું જોઈએ. ને એક્જામની તૈયારી તો હવે ચા ચાલશે. પણ એક્ઝામપૂ એક્ઝામમાં તમે સારું તો કરશો ને હમણાં તમારી પ્રિપરેશન થઈ ગય હએ ને
હા મિત્ર મારી મસ્ત એક્ઝામની પ્રિપરેશન થઈ ગયેલી શે ને મે ચોક્કસ રીતે એ મેં વાંચેલું લખી શકુ છુ અને હું સૌથી શ્રેષ્ઠ મારું પ્રદર્શન કરી શકીશું અને મેં તમારી વાત પ્રમાણે સારી રીતે અ વાંચવાને કોઈ ટ્રેસ લઈ નહી લઈ નહી અનેમ તેનેક આનંદ તરીકે વાંચીશ અને તે મારા જીવનમાં કામ લાગશે એ તરીકે વાંચીશ અને મારા જીવનમાં સફળ થઈશ
હા મીત્ર
હલો હા મિત્ર
હા બીજી તો કાયદા થી તને કેવાનું